હલો.
હલો, આવે છે અવાજ?
હલો.
અવાજ આવે છે?
શુંગર.
બસ બેઠી છું.
બરોબર, બસ બેઠો છો.
તારે પાછળથી બહુ અવાજ આવે છે.
આ વરસાદ ચાલુ છે ને.
હ, હા, બહુ વરસાદ ચાલે, બે દિવસથી.
બહુ જ વરસાદ છે.
બધા પાણી ભરાઈ ગયા છે.
હમ.
હ.
બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા છે.
હા, નીચાણ નીચાણ વિસ્તારમાં રહેતા, એ લોકોને વધારે ભરાય ને.
હા. નીચાણ વાળા વિસ્તારમાં એમને બહુ પાણી ભરાયું છે. પછી આપણે સુરત છે, વાપી છે, વલસાડ છે. ત્યાં આગળ બધાના ઘરમાં પાણી ગયા છે, બધાની ગાડીઓ ડૂબી ગઈ છે.
હમાં પ્ર
હા, પેપરમાં અને સોશિયલ મીડિયા પર બધા પર ફોટોઝ આવે છે ને.
હમ. અમારે પણ અહીં અમારા ફ્લેટની બહાર પાણી ભરાઈ ગયું હતું.
અચ્છા.
અત્યારે થોડું ઉતરી છે, પાણી પણ બીજા બધા આખા શહેર માં બધા ઘરનાળા ભરાઈ ગયા છે.
આખા શહેરમાં.
હા.
બરોબર
બહુ વરસાદ અત્યારે પણ ચાલુ જ સર્જનું ફાર
અત્યારે હા અત્યારે ઓરેન્જ અલર્ટ આપ્યું છે ને.
શું.
ઓરેન્જ અલર્ટ છે.
રેડ અલર્ટ આપી દીધું.
ખબર નહી કોને કીધું નહીં પેપરમાં આવ્યું છે મે બી કોઈએ કીધું નથી. અ આપણે સુરત અમદાવાદ ભરૂચ અંકલેશ્વર બરોડા આણંદ નડિયાદ ખેડા અમદાવાદ એ બધી જગ્યાએ ઓરેન્જ અલર્ટ અચ્છા પછી પંચમહાલ હા વધ્યો ઓરેન્જમાંથી રેડમાં થ જતું રહેશે.
અમદાવાદમાં તો ઓલરેડી રેડ અલર્ટ આપ્યું છે.
પણ આજે આજના પેપરમાં છે ને
હમ
આટલા જે મેં ડિસ્ટ્રિક્ટનાં નામ કીધા ને
હા.
જિલ્લાના નામ એ બધામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
હા.
હમ.
હવે ધીમે ધીમે વધશે અમને તો વરસાદ એટલો હતો કે અમને કોલેજમાં રજા આપી આપી દીધી અને બધી સ્કૂલો માં પણ રજા આપી દીધી છે.
હા અમદાવાદમાં બધી જગ્યાએ રજા આપી છે. પછી સુરતમાં રજા આપી છે. બરોડા માય રાજા આપી છે આણંદ માં આપી છે ખેડામાં આપી છે. ઘણા બધા હા ઘણી બધી જગ્યાએ રજા આપી દીધી છે.
આમ સારું કેવાય રજા આપી દીધી કે બ પાણીમાં જવું ના પડે ફસાય નહીં કોઈ અધવચ્ચે રસ્તા અમે કાલે અમે કાલે માંડ માંડ આ્યા કોલેજ થી બસ જ અ ઊભી રાખી દીધી અડધો પોણો કલાક સુધી આગળ જવા જ ના દે બસ ને પાણી ભરાયેલું હતું એટલે
પછી કઈ નઈ અ ઊંધા રસ્તે લઈ ગયા બસ.
હવ
અને અમાર તો બસ સસ્ટેન્ડે કેવું છે. બસ સ્ટેન્ડમાં રસ્તામાં થોડા થોડા ખાડા નહી ખાડામાં થોડો થોડો રસ્તો છે.
હ હ
એટલે છે ને બસ આમ અંદર જાય ને આપડે પેલું એડવેન્ચર પાર્ક માં કેવી રાઈડ બેસે એવું ફીલ થાય આપડે એ બસમાં બેઠા અ બહુ જ ખાડા છે એ પણ મોટા મોટા એમાં પણ એટલું કિચડ થઈ જાય ને.
શું.
બઉુ કિચોડ થઈ જાય એ ખાડામાં.
આમાં શું વરસાદ પડે ને એટલે ક્યાં ખાડો છે એ આપણને ખબર પહેલી વાત તો ના પડે. અને એમાં ઇન્કેશ કોક ચાલતું ચાલતું પગ મૂક ન પડે કાં તો કોઈક વ્હીકલ લઇન બસ સ્ટેન્ડમાં આયો હોય તો હેરાન થઈ જાય ને. પળે કરે ને વાગે કરે.
બહુ હેરાન થાય.
નવો રોડ બનાવો જોઈએ.
અરર રોડ રોડની તો વાત છોડ અમારા ઘરથી તો છેક બસ ટ્રેન સુધીનો જવાનો રસ્તો જ બંધ કરી દીધો છે અમારે. કેમ કે રોડ ખોદયો છે ખોદી નાખ્યો છે રોડ બનાવાનો છે એટલે.
હા
મારે તો આખું ફરી ફરીને ઘરે આવવાનું ને બસ સ્ટેન્ડ જવાનું.
હમ હેરાન થઈ જવાય. આ લોકો છે ને ચોમાસા પહેલાં કામ નહીં કરતા.
હમ
ચોમાસું આવે ને એટલે ખોદીને મૂકી દે છે.
ચોમાસું અરે ચોમાસું આવે એટલે અડધું કામ ના થયું હોય ને ખાલી ખોદી ને એમનેમ મુક કી દીધું કે હવેને કામ નહી થાય વરસાદ આયો એટલે. તો એવું થોડી કરાય એજ ને. પણ આ લોકોને કઈ ખબર નહી પડતી રે આજુબાજુ જે રે તા હોય એ લોકોને કેટલું તકલીફ પડે.
હમ જર્મની છે ને જર્મ મની માં જ્યાં કઈક રોડનું હાઈવેનું કામ ચાલતું હોય ને તો એ લોકો શું કરે ખબર?
શું?
આખું એક સ્ટ્રક્ચર ઊભું કરે. સ્ટ્રક્ચર એવું હોય કે મૂવેબલ હોય.
હમ.
ટ્રક પર છે ને, એવી લોખંડની એંગલો મારીને છે ને એ બ્રિજ બનાવી દે. એટલે છે ને, નીચે કામ કરે એ લોકો અને બ્રિજ પરથી ચડી હહ હહ.
હહ મેં વાંચ્યું તો છે.
હા, એટલે આમાં કહેવું કે મન ત્રણ લેનનો રસ્તો છે.
હા
તો એવું કંઈક આખું સ્ટ્રક્ચર ઊભું કર દે ને. કે નીચે કામ કરતા હોય પહેલા લોકો અને ઉપરથી પેલો ટ્રાફિક બધો ક્લિયર થતો જાય.
હા, લોકો તો કંઈ ના કરે.
ઉપરથી રસ્તા બંધ કરી દે અને એમાં પણ રસ્તા જે સારા હોય ને એને ખરાબ કરી દે.
હા, એ તો પ્રોબ્લેમ.
ના કરાય આવું પણ. હલો
હા
સંભળાય છે?
હા, વરસાદ વધ્યો.
હઆ ધીમે ધીમે વધતો જ જાય છે.
હમ, સારું કહેવાય. કેમ કે આપણે આ વખતે વરસાદ પડ્યો જ નહીં.
હમ, આમ તો સારું કહેવાય. પણ ધીમો ધીમો પડ્યા કરે ને તો વાંધો ના આવે.
આમાં શું? ચલ આપડે વાંધો આવે એવું નહીં, પણ જે લોકો એવું વર્ષ જ્યાં પાણી ભરાતું હોય એવી જગ્યાએ રહેતા હોય ને. જે નીચાણવાળા વિસ્તાર હોય. પછી જે લોકો બહાર ફૂટપાથ પર સૂઈ જતા હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય.
હમ.
એમને એમનું શું કહેવાય લાઈફ પ્રોબ્લેમમાં મુકાઈ જાય.
એમના જીવ અ જીવ જોખમ લાગી જાય.
હા, પહેલી વાત અત્યારે તો વરસાદ એ તો ખૂબ વધી ગયો.
હમમ, ના અમારે ત્યાં થોડો ઓછો છે.
ના ના, અમારે વધ્યો છે.
અમારે વધ્યો તો છે જ, અમારા શહેરમાં વધ્યો તો છે જ.
હમ, તમે શહેરમાં રહો છો?
હા, તમારા શહેરમાં જ.
અચ્છા, સારું કહેવાય. અમારા શહેરમાં તો ખૂબ વરસાદ વધી રહ્યો છે.
અરે, અત્યારે તો બધો જ વરસાદ વધી રહ્યો છે. ને બધે પાણી એટલા ભરાય છે ને કે આમ બહાર નીકળાય એવું નથી. બજાર બધું બંધ છે, દુકાનો બધી બંધ.
ફતર ફતર પબ્લિક કેમ જાય બહાર?
એજ ને.
કેમ કે ઓલરેડી ગવર્મેન્ટ રજા ગવરમેન્ટે ન‌ઈ પણ બધા એ લાઈક જે કોલેજ છે સ્કૂલ છે એ બધામાં રજાઓ આપી છે.
હમ્મ.
બરોબર?
બરાબર.
અને ઓલરેડી આટલા વરસાદના લીધે છે ને ટ્રેનને ટ્રાન્સપોર્ટેશન ટૂંકમાં બધું બંધ છે.
અરે ટ્રેન બંધ છે. કાલે મારા ફેમિલીમાંથી બે જન જવાના હતા ને
અ મહારાષ્ટ્ર બાજુ મહારાષ્ટ્ર બાજુ જવાના હતા ટ્રેનમાં ટિકિટ બુક હતી એ લોકોની એટલે વરસાદ હતો ને એટલે લોકો એ છે ને આમ એક કલાક વહેલા નીકળ્યા ટ્રેન આવવાની હોય ને એને એક કલાક પેલ્લા.
હા.
વરસાદનો અવાજ વધારે આવે છે.
હા, મારે આ થોડીક વસ્તુ બહાર મૂકી છે. પણ વરસાદ ખુબ વધી ગયો છે એટલે બાર લેવા આયો.
ઓ અચ્છા અચ્છા વાંધો નહીં લઈ લે ફટાફટ.
હા.
તો એ લોકો એક કલાક વેલા તો ગયા પણ ત્યાં બેસી રહ્યા, દોઢ કલાક જેવું બેઠા હો તો પણ ટ્રેન ના આઈ તો પછી પાછા ઘરે આયા એ લોકો.
પછી છેલ્લે શું કરે?
અને હજી ટ્રેન તો ત્યાં જ, જ્યાંથી ચા ઉપડવાની હતી ને ટ્રેન. ત્યાં ન ત્યાં જ બતાવે છે, હજુ અત્યારે, પણ હાલમાં પણ એકલે ટ્રેન નીકળી જ નથી. પણ એમાં બતાવતા હતા, કે કેન્સલ નથી થઈ.
હા. તો તો આપને ચલો. એમને વાંધો આવે, એવું નહીં હોય. બાકી લાઈક કંઈક અર્જન્ટમાં કોક જતું હોય.
હમ્મ.
કોકના ઘરે કંઈક મેડિકલ ઇમરજન્સી હોય. કંઈક ફ્લાઇટમાં જવાનું હોય.
ફ્લાઇટ ફ્લાઇટ તો અત્યારે બંધ જ હોય, કેમ કે વાતાવરણ જ આવું છે તો.
હા, એવું નહી, પણ આપણે જે જે લોકો ખબર હોય ને. કે બોમ્બે અને દિલ્હી જતા હોય છે.
હમ્મ.
અને ત્યાંથી પછી ફ્લાઇટ પકડતા હોય છે.
સાંભળ સાંભળ માં વરસાદ વધારે આવે ને, હું કપડા લઈ લઉ ભીના થશે, હું પછી કરું ફોન.
હા, હા, કપડા લઈ લે.
બાય.
બાય.